હાલો
બોલો બોલો ભાઈ
શું કરો છો ભાઈ મજામાં છો કે નહી?
હયો તો ટારાસ પાગલ.
હા શું કહો છો?
ઘણા દિવસે ફોંગ કર્યો કીધું તમે તો યાર
અરે હવે દ રોજની દિનચર્યામાંથી ટાઈમ જ નથી મળતો ને
હમ્મ.
રોજના ડેલી રૂટીનમાંથી ટાઈમ જ ના મળે ને નોકરી કરતા હોઈએ એટલે.
એવું એમ કેટલા બીઝી છો તમે.
અરે કેવું હોય સવાર નોકરી કર સવાર મતલબ યોગા કરવાના નાહવાનું ધોવાનું ખાવાનું થોડું મતલબ ટિફિન આવે ખાવાનું પછી જઈએ ઓફિસ ઓફિસે એ કેવું મારે ટ્રાવેલિંગમાં જ કલાક થઇ જાય.
હ હા
હા પછી આઠ કલાકની જોબ પાછું સાંજના ટાઈમે તો કેવું કે બઉ ટાઈમ થઈ જાય. આપડે મતલબ ટ્રાવેલિંગમાં કેમ કે ટ્રાફિક તો તમને ખબર જ છે અમદાવાદનું.
હા, હા.
તો દોઢ-બે કલાક એમાં થઈ જાય. ઘેર આવાનું ખાવાનું બનાવાનું. ખાવાનું પછી ઘેર ફોન કરીએ, કા તો તમારા જેવા ભાઈબંધને ફોન કરીએ.
બરાબર, બરાબર.
હા. તમે કો બીજું, કેવું ચાલે તમારા જીવનમાં?
કઈ ની યાર, અમાર તો ચાલુ છે. અમે તો જોઓ ને અમારું તો એટલું બધું બી નથી તમાર જેટલું.
હા, કેમ? મતલબ. બોલો, બોલો.
સવારે સાંજેસર ઉઠું, ચા-નાસ્તો કરું પછી થોડી વાર છાપુ વાંચુ, ફોન જોઉ પછી ઓફિસ માટે રેડી થવું. ત્યાર પછી નવ વાગે ઓફિસે જવ. તાર તો પાછું ઓફિસે નજીક છે. એટલે શું વાંધો નહીં આવતો. પંદર વીસ મિનિટમાં પો થી જઉ. સાડા નવ થી પછી સાડા પોચ ઓફિસમાં હોઉ અન હોજે, સાંજે આઈને પછી બાર ગાર્ડનમાં આંટો મારવા જઉ. જમી કરીન, પાછો ફોન લઈન પછી થોડી વાર રઈન સૂઈ જઉ.
હા, એ તો સાચું સારી વાત છે. થોડો ટાઇમ-ટાઈમ કાઢ કાઢવાનો જેમ કે યોગા છે, એક્સરસાઇઝ છે. તો શું આપડું શરીર જળવાઈ રેહ, મેન્ટલ હેલ્થ સારી રે.
હમ, ઈચ્છા તો છે. અરે, મુ આ ફોનમાં વિડીયો જોતો હોઉ ને તો ઘણાય વિડીયો આવે છે કે, સવારે આ ડેલી રૂટીન આ કરવાનું હો તો તમારી સ્કીન સારી રહેશે, આમ કરો તો તમારી હેલ્થ સારી રહેશે, આમ કરો તો તમારી બોડીમાં ફ્રી ભેસ સારી રેશે. આમ કરો તો પછી તમારી આંખો સારી રહેશે. પણ આ બધું આળસમાં ન આળસમાં જાય છે.
હા, એક બીજી વસ્તુ કઉ ને તો વિડીયોની બધી વાત નઈ માનવાની. કેમ કે, ઘણા લોકો શું વિડીયો બનાવા ખાતીર, પૈસા મેળવવા ખાતીર જે ને તે બકવાસ કરી જતા હોય. બટ જે યોગ્ય કા-કાર્ય હોય ને એ જ આપડે કરવાના. જેમ કે તમે સારું ખાઓ, યોગા કરો રોજ મતલબ ડેલી કરો તો સારું એમ પછી તમે એક દિવસ કરો, અઠવાડિયું ના કરો, બે દિવસ કરો, ચાર દિવસ ના કરો. એ એવું જ રૂટીન ના જોવે કનટીન્યુઅસ રુટીન હોય ને, ડેલી રુટીનમાં તમાર ડે એડ કરી જ દેવાનું.
હમ, હમ.
કે ભઈ તમારો દિવસ જ આનાથી ચાલુ થવો જોઈએ, સમજ્યા.
એટલે મારે અવે વિચાર છે કે, જીમ બંધાઈ દઉ સવારે વહેલા.
ચાલે, હા.
આમ સવારે આમ જીમ કરાય કે યોગા કરાય?
સવારે જનરલી યોગા કરીએ ને તો સારું, કેમ કે જીમમાં કેવુ હોય તમે હેવી ડમ્બલસ ઉપાડો, હેવી મશીન વેટ ઉપા પાડો, સાયકલિંગ કરો કે પછી પેલું શું કેવાય ટ્રેક પેલું દોડવાવાળું આવે એ કરો. એ જ. એક બે એક વસ્તુ છે કે જીમ છે ને વજન વધારવા કામ આવે અને બોડી મસલ્સ ગેઈન કરવા કામ આવે અને યોગા છે ને એ ચુસ્તી માટે મનની શાંતિ છે કેમ કે મેડિટેશન કરો તો મનની શાંતિ મળે પછી શરીર તંદુરસ્ત અને આમ સ્ટ્રેચેબલ થાય એમ સમજ્યા
બરાબર ફ્લેક્સિબલ થાય
હા
હ એટલે મને તો શું યોગામાં એટલી બધી ખબર પડે નહ સવારે ઉઠી ને યોગા આવી આપડે બે ચાર ચાવડે પેલા સ્કૂલ માં કરાવતા હ બીજાજ કઈ આવડતા જ નહી
એ તો તમારે સોસાયટીમાં લોકો કરતા જ હોય તમારે જોવાનું એમ
એવું એમ બધા કરતા હશે એમ એટલે એટલો વહેલો તો હ આજુ જો ન જોયું નઈ સોસાયટી મામાં તો મારે
હા એ તો યોગા નું તો તમે જોઈ લેજો બાકી બીજું કો દિનચર્યામાં કેવું ટાઈમ નીકળે ગેમ માટે કે મૂવી માટે કે કશું
હા દર સન્ડે અમે હું મારા વાઈફને બધાવા જઈએ હ જોવા માટે હમણાં જ જોતાય પેલું આવે ને કઈક જંગલ
હા વેલકમ રૂધ છે
હા હઈરું જોતા હ રવિવારે બ કોમેડી પિક્ચર છે એ
હા એ મારે બોલો બોલો
મોસ્ટ ઓફ ફિલ્મ જ તા જોઈએ કે વીકેન્ડમાં કઈક સારું એમ બહાર ફરવા એન્જોય કરવા માટે
હમ હમ
હ તમે બોલો
કઈ નહીિ મને મુવી માં ઇન્ટરેસ્ટ તો છે બટ મારે કેવું ખબર બોક્સ ક્રિકેટ કાંટા ક્રિકેટ રમવાનો શોખ ગણો તો હું કેવું કરું દર શનિવારે સાંજે અમે બધા ભેગા થઈ ને કા તો બોક્સ રમીએે કા તો રવિવારે સવારે ગ્રાઉન્ડમાં
ગ્રાઉન્ડમાં ક્રિકેટમાં મજા આવે એમને હલો
હલો
હા હા બોલો બોલો ભાઈ ગ્રાઉન્ડમાં શું
ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી એમ
હ હા બરાબર બરાબર એટલે અમે પેલા જ બધા દસ બાર જણા થતા એટલે ગ્રાઉન્માં ક્રિકેટ ર પણ હવે તો શું બધા બે ત્રણ જણા જતા રહ્યા ખાલી કરીને અને હવે ચાર પાંચ જણા વધીએ એટલે એમાં બધા શું અધા આડ શું થઈ ગયા એટલે શું તારે ઉડતાય નહી જતા નહ કઈ ક્રિકેટંભા એ રમી તો દર્શન ની આમ થોડી મજા આવે એમ
કેમ કે જો આમાં કેવું હોય તમે જેમ કે હું જોબ કરું છું ને તો એ કે વિષ આખો દિવસ લેપટોપમાં બેસી રહેેવા વાળ બરોબર તમે યોગા બી કરો પણ કેવું હોય કે અત્યારે મારું રૂટીન એવું રેગ્યુલર બન્યું નથી યોગા કરવાનું કેમ કે ટાઈમ એટલો ઓછો મળે પણ શનિ રવિ કેવું હોય કે ટાઈમ આપણને ભરપૂર મળે તો એ ટાઈમમાં થોડું આપણને પોતાના માટે આપીએ ને ટાઈમ જેમ કે હું્રેટ રમું ને તો તમારો આખો સ્ટ્રેસ જે હોય ને અઠવાડિયા ને નીકળી જ તો એટલા માટે હું ક્રિકેટ રમ તો હોઉું છ હ ક્રિકેટ ના રમુંનું તો કેવું ખબર મને વિડીયો ગેમ્સ નો પણ શોખ. કેમ કે જીટીએ ફાઈવ રમતો બહુ રમતો.
હમ્મ હમ્મ.
અત્યારે તો જી ફ સિક્સ આવે છે પાછી
કુકિંગ બી બહુ બધા થઈ ગયા છે ને.
હા લોકો કરાવે છે તમે તમારો ઇન્ટરેસ્ટ છે વિડીયો ગેમમાં?
ના ના ભાઈ જરાય નહ મને તો નઈ મજા આવેતી વિડીયો ગેમ રમવાની.
અચ્છા એવું છે એમને.
હાં. મને છે હ મને એટલું બધું નઈ મજા આવતી. હા વિડીયો ગામ રમવા અ ફાવતું બી એટલું બધ બધા નથી જતા વિક એન્ડ માં ગેમ ઝોન બધામાં એ બધું મ નથી ભાવ થોડી વાાવ હો. હમ હ. વસ્તુ સારી જ છે એ પણ જેમ ફરતી હોય એને મજા આવે આપણને નઈ ફરતી નઈ મજા આવશેને આપણ ને
ના એ તો છે બધાના શોખ અલગ હોય બધાના ઇન્ટરેસ્ટ બી અલગ હોય.
હમ.
તો આપડે પેલું ગેમઝોન આવે છે ખબર પેલા મોલમાં હોય છે એમ મોટું. જેમ કે પેલું બાસ્કેટબોલ રમવાનું ટેબલ ટેનિસ રમવાનું. એવી ગેમો હોય છે ખબર?
હમ હ.
કે વાર જઈ આવ નહી તમેને તમાર વાઈફ?
અરે એમાં ગયા તા ને એક વાર એમાં પેલું ખબર પેલું આમ બાર થી આમ પ આમ ઠંડી આવેવા ને હલાઈ હલાઈ ને અંદર થી ચોકલેટ ઉપાડીને
અચ્છા એમાં તો કેવું બહ ધ્યાન રાખ ખવુ પડે તમારે એક્યુરેસી હોય ને તો તમે કઈક જીતી શકો એમ.
આમ તમને આમ બ બીજું શું એવું લાગે છે કે રૂટિનમાં એડ કરાય તમારે વોટિંગ કરવા જવાય.
હા એ તો બહુ મતલબ જેન્યુન વાત છે. હું વોકિંગ કરવા તો રેગ્યુલર પેલા જ હતો મતલબ એક વાર પહેલા. બટ હમણાંનું તો કેવું બંધ જ પેલા કે મેં જોબ સ્વિચ કરી ને પછી બઉ ટાઈમ મારો બગડે. ટ્રાવેલિંગમાં ને હવે હવે. એક ઓફિસ નજીક ઇન્ટરવ્યુ આપી છે થઈ જાય ને તમારા ડેલી રૂટીનમાં રેગ્યુલર યોગા વોકિંગ અને સાંજે કે એવું પર્સનલ ટાઈમ જેમ કે કોઈ સ્કીલ એક વસ્તુ મેન હું તમને કહીશ કે કોઈક નવી સ્કીિલ શીખવા માટે રોદમાં રોજ ડેલી રૂટીનમાં તમે ટાઈમ કાઢો ને તો સારું જેમ કે અત્યારે હું કુકિંગ શીખી રહ્યો છું તો મહિનાથી બનાવું છું. પણ કેવું નવી નવી વાનગીઓ બનાવતા શીખી રહ્યા છું એમ.
હમ હમ. આમ તો મને એમ શોખ તો ખરી આમ હોર્સ રાઈડિંગ નો.
એ પણ અમારે તો ઘોડા છે નહી પણ અમા બાજુમાં હોર્સ રાઇડિંગ ક્લબ છે ત્યા હું મહી એટલે સબસ્ક્રિપસં લઈ તો સાંજે જઈ શકું એમ.
હા એટલે કેવું કે તમે એકલો પૈસા કમાવા પાસે બી ના દોડાય તમે મનની શાંતિ પાછળ બી થોડું આમ તમારે રેવું જોઇ એ એમ.
બરાબર બરાબર.
મન શાંત હશે ને તો તમે શું બીજા કામમાં ફોકસ કરી શકો. પછી તમારું મન જ ચંચલિત હોય તો તમે ના તો હવે હોર્સ રાઈડિંગ કરવા ગયા હો ને ત્યાં તમે કંપની કંપની કંપની નું કામ કરો તો એ બી ના બરાબર કરો પછી ઓફિસમાં ગયા તો હોર્સ રાઈડિંગ હોર્સ રાઈડિંગ હોર્સ રાઈડિંગ કરો. તો કંપની નું કામ બી બગડે એમ. એટલે સમયસર સમયસર કામ કરતા રહેવું જોઈએ જે કામ કરવાનું હોય.
હમ હમ એટલે મૂળ મન શાંત કરવા બધું કરવા માટે સારી યોગા તો કરવા જ પડશે હેને.
હા ડ ડેલી રૂટીન જેટલું સુધરશે એટલું જીવન સારું થશે.
હમ્મ એટલે મારે વિચાર તો હતો જ કે હવે સવારે વહેલા ઉઠવાનો અ સવારે વેલા ઉઠીને અમે હું કલાક તો કલાક તો ચાતા ને કે અડધો કલાક કલાક
હા ચા ચાલે ચાલે ચાલો પછી ચર્ચા કરીએ આપડે.
હમ્મ હમ્મ હા વાંધો નહી તમારું મળીએે ચલો વાંધો નહી હ હા.